બકસ
ક હોતીી કાઈ
શું કરો
કોઈ નઈ આખેતોમાં તો
શધાર ગયા હમ
હમ હમ
હા વ કપહ આયો હ હા દીકજઓ કપાવાયા કો બે વિકા જેવા હમ બે વિકા જેવા એ રંડા કરવા એનું ગ કરીને ન હો
હમ
હમ હમ
એડાન કપાવા ને
હા એવ આજ ગાર્ન કરીને મેલી હો કોને પાઈ
વરસાદ વરસાદ પડે કે નહ
ના વરસાદ જેવું કાલલે હોજે હતું થોડા સોટા આવ્યા ત ચોક ચોક
હા આવ ને અમાં બે દિવસથી કપાસ પાતો હતો ભણી હતું રાત ન કપાસ આ્યો ને હમમ દિવસે ગરમી પડે હવા જે વાયરો છૂટે્યો એટલે વરસાદ પ બધું બંધતા તણું હોય વરેહી જાય
હમ જેમ એટમોસફિયર બનાવ કે બપોરે ગરમી વી પડેને હવે સવારે રાતના સાંજના ટાઈમેમ ઠંડક ગયુ કરી ના પોતાનું એમોિરલ ના હમ હા પવન ના કારણે વરસાદ પાછો પાચો
વાતાવરણ જે બંધા બંધાણું હોય એ બધું વ રઈ જાય વાયરો ચડે એટલે
શ જમીન જેવી છેમ તમારે ખેતી ભદ્રુક જમીન હ ક પશ્યમ પેરી રે તાળી ખજૂ રૂપવા ખ
ના ના કાળી માટેટી નહીિ એટલું સારું કો
થોડી ચીકાસ વાળી ગમ તો હોય હારી ના રે
ચિકાસમાં ભાઈ શું થાય પાળીઓ બાંધવામાં એમાં તકલીફ પડે પાણી પાવામાં
પાક તો હારો થાય ને
હમ અમા આપડ સારું જ થાય મહેનત કરવી પડ કોણ
વિડીયો પણ
હમ
ના ના એ રતોતો હતો ને બુરપુર નજીક છે ને તમાર તો પછી કેનાલ જાય પાણીની
ના આપડે ક્યાના નકોવાની આવે.
એવું નઈ હતા તો આ હતા તો સરકારે છે ઘેર ઘેરધ. કેનાલો ગામડે ગામડે છે નીકળતી હોય એટલે કેનાલ માંથી પાણી મળી રહેમ કેનાલ નું પાણી સારું ર હ હવે તો ગવર્મેન્ટ લાઈ તો એ બાર કલાક ચોવીસ કલાક ની થ દીધી ને તાજા ન કરી દીધી ને
હા કાલ થી દિવસ ની થઈ
હમ.
કાલ દિવસે આવી હતી પણ થોડું બાકી હતું ને તો કાલ દિવસે પણ આવી હતું
પાણી ની એમ સમસ્યા નહી હોય ને.
ના ના ના. આપડે કોણ ત્રણ થી ચાર ખેતર આડા હશે કેનલ મેન કેનલ જેની કોણ.
હમ હ.
શેરલા મોટો મુકલી.
કઉ બઉ એવું આવે બાજરી બાજરી.
હા એ કવું કરવાના હે.
ગઉ ભરવાના એમ.
હમમ ખું વધારે નહીિ કરવા પણ બે વગાર કરવા આપડ.
હમ.
હા.
કઉમાં જ એવું રે એમ થાય.
હુંમાં હા તોું દવું થાય.
હમ બે વીઘા કરવા એટલે આપડ ઘરનું. ના ના શાકભાજી જ નહી વાાવતા
એવું હોલ.
શાકભાજી માં શું હોય કે ભાઈ આપડા ઈ. ત્યાં ત્યાં રહેવું પણ હ શાકભાજી થાય ને અમારે જોડે જ વાવા. એક પહીએ ને.
હમ હમ.
તમે બધું વાયટ થ ને કાકડીને ઝાકડા.
એ જ તો એમ સારું. શાકભાજી નું જારું રહેતું છે.
એમાં શું આપડે ઈ નીય રહેવું પડે આપડા નોકરી હોય. આ કોક દિવસ ખેતર નું કામ હોય રજા પાડીય ચાલે.
હમ હ.
મ પેલું શાકભાજી માં આપણે રાત દિવસ ત્યાં ત્યાં જવું પડે.
હા હા હા હા પાછો પ્રાણીઓને. કેટલા રતા હશે તમાર તો હમ.
કપા્યો તો એ ચોંકવાને દ જાતે જવું પડે.
હમ.
આખ ખાઈ જાય પછ આપડે શું લઈએ.
હા એઈ વાખા છેી.
હમ.
બધા તો ઈમ સાચો બહ બરા.
હમ.
હમ. ખાતર કયું વાપરો ખાતર બરાવર આવો સણયું ખાતર વાપરો હો જોય.
નાને સોંપ્યો ને એ પેલા આપડે. ચડાઈને આ આ રયુ સોનિયું ખાતર ભરી દુ.
હમ.
અને પછી આ રયુ બે દિવસ પોણી ચાલુ હતું એટલે ઈરયા નાખી દું.
એવું હમ ને.
હમ્મ.
હું તો ખેતરમાં એક વખદ. પેલું સોનિયું ખાતર નાખવરાવી દીધું હોયને વરસ પડી રાખ્યું હોય તો આમ કેવું રે એક સીઝન પડી રાખ્યું તોમ. તો હારું નહિ રેધું.
હારું રે, પડી રાખો તો પહિ આપડ કય ઓશું આવવાનું.
હા એ થાય પણ ઓમ જમીન ફળદ્રુપ થાય ને મેં એક પાક લીધો હોય બીજો પાક એક. પાક કાઢી ને બીજો પાક વાવતા હોય તો આમ જમીન ના આખો દિવસ ખેડવાથી પેલી થઈ જાય એમ. અને એમ થોડી ફળદ્રુપ રાખવી પડે આમ. બીટી કપામાં કયો વાવો તમે બીટી કપા વાવો કો પછી. નોર્મલ ડીસી એવું એમ ને, બીટી કપામાં ઓમ શું. ફીરરે.
બીટીમાં ભાવ વધારે હોય હારુ રે, બીટીમાં પણ. મજૂરી વધારે થાય એમાં.
એ હોય.
હમ્મ.
જીરું બીરું એવું બધું નઈ થતું હોય તમારી સાઈડ.
ના જીરું આપડા આ બાજુ નહી થાતું.
એવું એમને.
જીરું આપડા આ બાજુ આમ. રાધનપુર બાજુ વાવા અમારા ગામમાં વાવા હે. પણ કોક વાવે હે.
હમ જીરાના બધી ભાવ સારા હોય માર્કેટયાડૉ ની અંદર હમ.
એમાં આવું થાય આ શાકભાજી જેવું થાય આમાં. પછી શું હોય ત્યાં ત્યાંજ રેવું પડે આપ જીરુ હોય એને હાચવવું પડે.
હમ.
અને ઓમજ છું આપે અઠવાડીયામાં બે બે વખત જઈએ ને તો ચાલે.
હમ હમ.
રાતે ખાલી વર રાખવા જવું પડે.
હા એ વર રાખવા જવું પડે ફેન્સિંગ. તાર ને એવું ખેતરની આજુબાજુ કરદો તો આમ થોડું સારું રે એમ.
હ ફેન્સિંગ.
કારણ કે કવર થઇ જાય ને એમ એટલે શિફ્ટ. થઈ જાય એમ આપડે પ્રાણીઓનું પેલું.
હા પછી ફેન્સિંગ કર્યા પછી તકલીફ ના રહે એ હાચી વાત હે તમારી.
હ ચીટલા પાક લ્યો હો તમે.
આપડે કોના કપા કર્યો હે.
હમ હમ.
કપા આ દિવાળી આઈ જહે એટલે આપડે તમાકુ કરવાની અમાં.
હ તમાકુ થાય ઇમ ને તમારી સાઈડ.
હા તમાકુ હારી થાય.
એ ઉપર.
હમ્મ આ વખતે પણ તમાકુ હતી.
હમ હમ.
એકવીસ સુધી બાપા આવ્યા તો આપડે.
ઓહો તો સારો સારો આવ્યો.
હા સાત વિઘા કપાહ. હમ ના કહુ તો આપણે એકેતા નહી ઘર માટે બે વિઘા જઈએે અહીંયા.
હમ, હમ ના ચાલે ચાલે.
એટલે ઘરનું ચાલે છે.. બાર મહિના આપડે વેચાતા દાણા ના લાવવા પડે
શિયાળો ચોમાસું પાક લો ઉનાળો વાવો
ના આપડે આ ચોમાસા ચોમાસું નહીં લેતા
ચોમાસું નહીં એમને ઉનાળો અને શિયાળો નો હોય. બેસો બેસો રાખોને
એ સોહન
એવું
હમ ચાર પોચ પેસો આવે ને એટલે ખેતી નુંય હેડ્યું જાય ને પેસા નું હેડ્યું જાય
હા તો દૂધ નો ઘડો ભરાવતા હશો ને ડેરીની અંદર એમાં થતા તો ફેટ સારા એવા મળતા હોય તો પૈસા સારા એવા આલે હે ને
એટલે આપડે સરકારીને ભરાઈએે ને તો મલે અતારે તો આ પ્રાાઈવેટ ડેરીઓ પાછી વધારે થઈ ગઈ ને
હમ પ્રાઇવેટ સારૂ એવું મળતું હશે એમાં એથી મળતા અહે ને એમાંથી પૈસા
હા, ફેટમાં હેને કઉ પોસઠ થી સિત્તેર રૂપિયા નો ભાવ આવતો લાગે
હમ સારું સરસ કેવાય હમ તબેલો બબેલો કર્યો હોય તો અમને ચાલે
હા પણ પછી આપડે નોકરી નું ને તબેલો કરવાનો વિચારતો હતો.
હમ
હું પછી મૂકું હવે વિચારીએ તબેલા માં સારી કમાણી વાળી
હા થાય થાય હારી હસે
બસ ખાલી આપડે તબેલા માં તો સવાર સાંજે જ આપણે ધ્યાન આપવું પડે ખાલી
હમ્મ
સવારે ચાલ પૂરો કરવાનો હોયે ન સાંજે કરવાનો હોય ડોવાની હોય.
તો તો વાંધો જ ના આવે ત
હમ્મ તબેલામ સારું છે. આપણે બનાસ કાથા બાજુ તબેલા બઉ હ
એવું હોય એમને અમારે સન ખેતી એય ખેતી કરીએ છીએ.
હમ્મ
તમે બસ ઉનાળો આઈએ ના શી આવ ચોમાસું હતું ને ચોમાસા પહિ એટલું નઈ અમેય કાઈ અમાર તો ત્યાં શું હોય કે ભઈ એરંડા અને રાયડો ને એવું બધું બે પાક લઈ લઈએ વારા પરથી.
હમ્મ
ખેતરમાં રાયડો હોય તો એક ખેતર ની અંદર એરંડા વાયેલા હોય, એમ આ વખત કર્યા તા થોડાક ઘઉં ને કપ પાસો આવ્યો તો પણ આ વખત વરસાદ નું વાવેતર નું થોડું ડીલે થ્યુતું એટલે બધું જતું ર્યુ તું
હહ તો ચોમાસા ચોમાસું કરીએ ને તો આવુ અરે આપડે શું થાય કે વરસાદ નું કોઈ નક્કી હોય નહી આવે ના આવે
હા ઇતો ભેજ અને પાહુ ભેજ અને બેજ બધું વાતાવરણ એને અનુકૂળતા ના બન ભેજ ના મળે એના પૂરતો પોષકો ના મળે હોય એટલે ઈ વસ્તુ થાય પાહુ ચોમાસામાં પાહુ નેંદમણ ને બધ બધું વધી જાય ને એ પાહો નીંદેમન નો ટાઈમ જાય હેને બધા ટાઈમ વધારે જતારે
હા.
ખેતર ની અંદર તો
આપડડા જાય કોણ
દવા સંંટકાવ કરતા હશો ને તમે તો પેલી જીવાત ના આવેય એના માટે
ના હવે એ આપડે કપાસ ને ફૂલ આવે ત્યાં એ વખતે કરવાની હાલ તો કઈ ન કોણ હાલ ખાલી ટક્ટર થી છેડી
હમ.
હાલ તો મોટો થાય ત્યાં સુધી પાવાનું જ છે, ખાલી પાણી
હા એ તો એવું જ હોય અ તો પાવા કપાસમાં સારું રેમ એક બે વખત ફૂલ આવતા હોય એટલે સારું રેમ
હા
હમ કપાસ સારો છે.
તો તમાકુ વાયેલી હોય ને એરંડા વાયે ને ખેતરમાં તો તમાકુ સારી થાય.
તમાકુ ચી રીતના વાવો તમે?
તમાકુ જ કહો ને કપાસ લઈને એટલે તમાકુ સોંપી દેવાની આપડે એના રોપામાં
એના રોપા આવે એમને એટલે સીધે સીધા લાઈન કરી ચૂપવા પડે ને એ
સીધાંત સોપાન હા
હમ લાઈન કરીને વારાફર થી વારાફર થી ચોપતા જવાનું એવું હોય ન
એક એક આથ આપ કપાસપી રીતે
હમ.
એક હાથનો ગાળો રાખવાનો હા બાઓ બંધલી હોય ને પેલા એને પોણી પાાય પછી સોંપી દેવાનું.
હમ
રોપ કે લ તૈયાર જાવા હમ
હ આ આવક રતી છે ને
હા તમાકુ સારી ર આ આ વખતે કોણ સિત્તેર હજાર ની લીધી જ તમાકુ ભાગમાં સિત્તેર હજાર આયા તા આપડા ભાગ ભાગ આવીલે
ભાગી વાવ એટલે હા એટલે પુર વાળાનો ભાગ ન તો ભાગ ને બધા જતા રહેતા હોય ને ખર્ચા થાય ને ટ્રેક્ટર ના થેશર ના થાય લાઈટ પાણી નુ બિલ આપવાનું થાય એના અજંતુનાશક દવા લાવયા એ ખાતર ન બધું બીધું ને બધું કાઢતા રહ તમ ખેતી કરવી કાઢી છે, પણ મલતળ જ છે, જો સારી એવી ખેતી તો ટેકનોલોજી વાળી ખેતી અત્યારે લોકો ઘણી કરે છે એમ યા પછી સિંચાઇ પદધતિથી કર ફુવારાથી કરતા હોય છે હ અ તમ તો લોકો એક ખેતરની અંદર પાતી જતા હોય છે ને જનરલી
હ આપડે બનાસકાંઠા બાજુ એ બધા ફુવારા ટાઈપ ચાલે
હ ત્યાં બે પાકેલી છે, ઉપર એરા વાયેલા હોય તો નીચે શાકભાજી વાય હોય વેલા કરેલા હોય એ લોકો બે બે બે બે રીતના લેતા હોય છે.
હમ
હમ અ તો હ તો ટેકનોલોજી આવી છે, સરકાર સબસીડીઓ આપે છે, ઘણું બધું
હા સાચી વાત હ
હમ
આપડે વિચારીએ હવે એવું જ કરવું ફુવારા ટાઈપ કર‌ દેવું ટપક સિંચાઇ પદ્ધતિ એમાં શું એમાં સારું છે. જમીન પાણી મળી રહેે
હમ હમ.
એમાં માટી સારી હતી એના માટે ખાતર તમને એવું કઈ ભરવું હોય તો
હાા એ ચાલે સરસ સરસ છે. હમ જમીનની અળસિયા નોખી દો તો એ સારી રહેને ભદ્રુપ કર દે જમીન એ